હા પૂજાબેન કેમ છો? હા જય શ્રી કૃષ્ણ પૂજા બેેન.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
હા મસ્ત એકદમ તમે બોલો
હા બસ જો મજામાં તો અત્યારે પ્ર્રી છું હું પણ એ છોકરાઓ રમે છે અને થોડુંક એનું બધું એક્ટિવિટીને બધું કરે
હા સારું છે હ મને પણ બપોરે જ ફાવે છે હું પણ એ જ વિચારતી હતી કે આજે તમને ફોન કરું બહુ દિવસ થી આપણી વાત નથી થઈ તો પછી બિઝી થઈ જસુ તો મેં કીધું આજે વાત કરી લઉ તમને બહુ દિવસ થઈ ગયા છે આજે તમને યાદ કરતી હતી તમને
હા હા ઓકે સુું કે છે બાકી નવીનમાં હવે તો બધા તહેવાર ચાલુ થાશે ને એટલે હવે તો બીજી વધારે થઈ જાશું
હા બ‌ઉ કામ રેશે બ‌ઉ કામ રેશે હવે તો તહેવારમાં રક્ષાબંધન પછી ગૌરી વ્રત છે ને પછી બધા વન બાય વન બધા તહેવાર આવ્યા કરશે
હા હા હા એજજ ને ઓલું વટ સાવિત્રી નું વ્રત આવે છે એ તમે કરો છો? વટ સાાવિત્રી વટ સાાવિત્રી નુ વ્રત
ના હું નહી કરું છું કયું કયું કરું મને તો એમ થાય છે
ના ના બરાબર છે આપડે ગુજરાતમાં આપડણે ઓછું કરે છે લોકો અમુક લોકો કરે છે વટસાવીત્રી બાકી કે આ લોકો જે હિમાચલ પ્રદેશ વાળે છે ને એ લોકો આ વટસાવિત્રી વ્રત વધારે કરે છે
અચ્છા તે કેટલા દિવસ ન હોય છે?
એટલે એઈ તો છે ને આખું વરસ હોય તમારે કે આખું વરસ દર જે જે પૂનમ આવે ને એ તમારે બધી કરવાની
અચ્છા એવું અચ્છા બધી પૂનમ હા નહી આટલું બધું તો ના થાય મારાથી તમે કરો છો?
ના ના ના હું પણ નથી કરતી મારા દેરાણીને લોકો પેલા કરતા તો એ કરતા પણ હું મેં તો નથી કર્યું આપડે તો આમ જયા પાર્વતી ને એ બધું તે વળી દિવાસો ને બધું
હા હા બરાબર.
હા બાકી તો બીજા કોઈ વ્રત હું નથી તી પણ મેં સાંભળ્યું છે આનું એટલે કદાચ ને ગુજરાતમાં અમુક લોકો કરે છે
હા બરાબર અચ્છા તો અચ્છા તો કરે છે જે કરે છે તે સારું છે આપણા જ ના થાય હ બધું ઘરનું બધું જોવાનું હોય ને છોકરાઓનું પછી ઘરનું પછી જોવાનું હોય પછી કામ વાળા બેન પણ નહી તે પણ બધું આપણે જ કરવાનું એ બધું જોવું પડે
જોવું પડે અને એ તો છે જ તો અમારે તો પાછું સાતમ આઠમ મને હોય ને ત્યારે મેળો ને એવું બધું બહુ જ હોય પાંચ હા હા પાંચ દિવસનો મેળો હોય છે
અચ્છા હા તે અમારે ત્યાં એ નથી
હા હા અમારે તો એ એમાં તો બધા વેટ કરે આખું વરસ કે મેળો થાયને જલ્દી જાય હા
આનું છે
એ સાતમ સાતમ આઠમ ઉપર આપડે શીતળા સાતમને આવે ને ત્યારે સાતમ પછી જન્માષ્ટમી અષ્ટમી અને એવી રીતે પાંચ દિવસ નો રે છે હા અમારે ચોપાટી ગ્રાઉન્ડ છે ને હા પેલા રક્ષાબંધન એટલે એના પછી આ હોય તહેવાર તો એ સાતમ ઉપર અમે પછી આગલે દિવસે એટલે મીન્સ ત્રણ ચાર દિવસ પેલા બધું બનાવી લઈએ જમવાનું
હા હા હા તે તો અમે પણ કરીએ સાતમ તો અમે પણ કરીએ પેલું નનાગ પાંચમ માં આવે છે તે નહીં કરીએ છે તે અમારા વાળા બધા ઘણા કરે છે તે અમે નહી કરીએ મારા સાસુ પહેલાથી જ ના પડીએ હતી કે ખાલી સાતમ જ કરવાનું
હા હા હા અમે પણ એમાં અમે સાતમ ચાલુ કરીએ સાતમ થી પછી બે ત્રણ દિવસ ઠંડુ જમીયએ
હા હા હા તો તમારા છોકરાઓ આ ઠંડુ ખાય છે ત
એટલે આપડેમ
હા પેલું ભેલ છે પાણીપુરી હા તે એ બધું મારા છોકરા પણ એજ ખાય જે ઠંડુ બનાવતી તો ખાય જ નહી કોઈ
હા હા હા એટલે હું પણ એવું જ કરું પછી બ્રેડ છે સેન્ડવીચ છે ને પાણીપુરી છે તો એવું એક કેમ રાખવું ને એક કેમ થેપલા હોય આપડા
હા હા હા ઠેપલા તો જોઈએ જ જોઈએ દહી સાથે
તેમ તેમ પલા જમી લે પછી સાંજે પાછું પણીપુરી હોય કે સેન્ડવીચ કે જે છોકરાને ભાવે ને
છોકરાઓના પ્રમાણે એટલે મેં પેલું ઠંડુ છે ને ઓછું જ બનાવ કેમ કે ખાવાનું કોઈ નહીં એના કરતા આપડે મોટા જે ખાઈએ તે થોડું થોડું એજ બનાવું ખાલી
હા હા હા હા હા એજ ને એટલે આપડે કે હું તો ઠંડુ જ ખાવઉ છું સાતમને દિવસ છે ને હું કઈ ગરમ નથી જમતી એટલે ગરના હા હા ઘરમાં બધા ને પછી થોડુંક કઈ ગરમ ખાવું હોય તો મીન્સ ગરમ કરીને કે બહાર નું ખાવું હોય તો એ લોકો થોડુંક ખાય છે કેમ કે અમારે એ લોકોને કેવું હોય કે તમને દિવસેમેળામાં જાય હવે ત્યાં તો બધું મળતું હોય તો આ બધા કોઈ રેવાના નથી હા ખાવાના જ છે એટલે છોકરાઓને મારા હસબન્ડ બધા ખાય બહાર નું પણ હું ના ખાવ તે દિવસે
હા હા હા હા હા બીજું તમે શ્રાવણ મહિનો આખો કરો છો.
ના ના ના. સોમવાર કરું છું ચ ચાર સોમવાર આવે ને શ્રાવણ મહિના ના ઓનલી સોમવાર કરું છું.
ને ઘણા કરે છે આખો મહિનો એક વાર નું જમે છે બાપરે મને તો બહ બી. એકલા ગયા હું સાંભળીને મારાથી તો ભૂ. ક્યુ ના રવાાઈ.
મારે એજ પ્રોબ્લેમ છે. એ ભૂખ્યા તો રહે પણ પછી બીજા દિવસે જે નબળાઈ આવી જાય ને તો પ પાછું રિકવર થતા વાર લાગી જાય.
હા કામ જ નહી થાય પછી હું બધા બધું કરી જોયું છે પેલા. પણ હવે ના થાય.
હા એ તો છે એજ તો. એનાથી બેટર કે થોડુંક જે આપણાથી થાય ને એ કરી શકીએ.
હા એજ ને એજ નને.
હા બાકી. તો બાકી હવે બસ એના પછી નવરાત્રી આવશે દિવાળી આવશે એટલે એટલા બીઝી થઈ જશ ને.
હા છ મહિના બધો તહેવાર જ તહેવાર.
હા હા હા એજ એજ ને તો હા હા.
તમે જાઓ છો.
હા હા હા નવરાત્રીમાં અમે જાયએ છે.
હા બરાબર તો આ વખતે જઈશું આપને સાથે.
હા સાથે જઈશું માને ડોટર ને બહુ ગમે છે રમવું તો અમારે મંદિરમાં. થાય છે નવરાત્રી પછી બાજુમાં એક બીજી થાય છે.
હા હા મંદિરમાં તો હું પણ જાઉં છું. હા આપણા ક્રષ્ના મંદિરમાં હું પણ જાઉં છું.
હા એમાં બે ટાઈમ થાય છે એક બપોર પછી પણ હોય અને એક સાંજે પણ હોય.
મન તો સાંજે જ ફાવે નવ વાગ્યા પછી જે હોય ને ઘર થી બધું જમી વમી ને બધું પછી જવાનું. ઘરે આવીને પછી કઈ કામ ના થાય કેમ કે પછી બીજા દિવસે. સ્કૂલ હોય.
હા હા હા હા એ. છેને મંદિર આપણને પડે થોડુંક નજીક તો આપડે ઈઝી પડે થોડુંક જવું પણ.
હા હા એજ એજ.
હા અને જે ચાર નહ. પણ લગભગ સાત થી હોય કેઈ સાડા આઠ છ થી સાડા આઠ.
હા.
ત્યારે ઓનલી પુઅર લેડીસ હોય એમાં જેન્ટસ ન હોય. અને સાંજે લેડીસ જેન્ટસ ને બધાને લઉડ છે હા.
હા હા મને તો એજ ફાવે કેમ કે પછી હસબન્ડ સાથે જાઉં ને હું પછી. તો પછી આપણા લેડીઝ વાળો એમાં તો નહી જાાવ ડ્રાઈવિંગ તો હ કરું નહીિ.
હા હા હા હા હા હા એ તો છે એ જ એ તો જ અનુકૂળ હોય એમાં જઈ શકે. કે.
હા હા એજ એજ બીજું રીટાફાવી મળે છે તમને.
ના હમણાં નથી મળી્યા. હમણાં નથી મને એક વખત મોલમાં હું ગઈ હતી ને ત્યારે મળ્યા હતા.
અચ્છા હા હા.
તો નથી મળતા હમણાં કેમકે વેકેશન ચાલતું હતું ને તો નતા મળતા હા.
હા હા. એમના છોકરા માટે જવાનું તો હતું એમને અ બેંગ્લોરમાં એડમિશન કરાય છે કોલે. તો.
નથી ગયા એ. ગયા નથી ના મને ફ્રેન્ડ મારી મળી હતી ને તો એ કેતી. કે નથી ગયા એ એના
હા બરાબર બરાબર
હા હા એટલે કેતા હતા એ લોકો જવાનું પણ પછી કઈક કેન્સલ થયુ એનું હા એનું કોઈ બીજા ફેમિલી વાળા ત્યાં ગયા ને તો પછી એને નથી નતુ જવું એટલે
હા હા એવું છે બરાબર ને બી બીજુ બોલો શું ચાલે છે રાત્રે શું બનાવશો શું છે, જમવામાં?
રાત્રે આજે છે ને વિચાર છે કે છોલે ભટુરે બનાવી નાખીશ.
અચ્છા તો છોલા પછી પાણીમાં પલાળ્યા હશે ને? ના ના છે ને રેડીમેડ આવે છે ને કિટ આવે છે હા હા તીમ ખાવ છો તમે?
હા હા એટલે
હા એટલે છોલે માટે સ્પેશિયલ હા કેમ કે એજ એમ આવે છે ને એ મને વધારે સારા લાગે છે છોલે માટે. હા હા તો એ ક્યાંથી લેવું છું વિવા માંથી કે પછી અહીયા લુલુ માંથી ક્યાંથી લેવો છો?
હા હા એ ગમે ત્યાં હોય બધી જગ્યાએ મળી જાય.
અચ્છા હું તો પેલા કાચા જે હોય છે ને તેજ ખાઉં મને ટીન વાળા નહી સમજમાં આવે પછી એમાં બધું બધું કઈ નાખતા હોય ને પછી પ્રિઝર્વેટિવ છે એટલે પછી હું નહી લેવું.
ઓ બરાબર છે મારે કેવું છે ક્યાંક ઈન્સ્ટન્ટ બનાવવાના હોય ને તો પછી આ પડું હોય ને તો આપડણે ખાલી
હા ના પડ્યું હોય ને તો ખાલી ગ્રેવી બનાવી ને તો પણ બાફવા તો તો હશે ને એને એટલા માટે
નહી નહી.
જે ટીન વાળા હોય નહી નહી બાફેલા આવે બાફેલા જોઈ અચ્છા તો લઈને પછી તમે ફ્રીજમાં મુકો છો કે પછી બહાર જ મુકો છો?
ના ફ્રીજમાં રાખી દઉં અને બહાર રાખીએ તો પણ કઈ થતું નથી
હા બરાબર બરાબર. તે બાફેલા જો હોઈ હા ઇન્સ્ટન્ટ માટે ચાલે એમ. બાકી મારું તો તૈયારી હોય ને કે પછી બીજા દિવસે બનાવવાના છે. તો હું પલાળી ને ઘરમાં જ બનાવું
હા.
હા હા હા બરાબર છે મારે એવું જ છે રાખું જ છું હું ચણા પણ ટાઈમ ઉપર આધાર
ઉપર આધાર હા પછી ભટુરા તમે કેવી રીતે એટલે ખાલી મેદાના બનાવ છો કે પછી ઘઉં નો લોટ મિક્સ કરો છો કેવું કરો છો?
નહી નહી હું ખાલી મેંદાના જ બનાવું છું.
બનાવ છું હા હા અને મેંદામાં પછી આપડે થોડુંક દહી
ઓઈલ અને થોડુંક આપણેે બેકિંગ પાવડર અથવા તો ઈનો જે હોય
જે હોય એ થોડુંક નાખી દેવાનું હા હા હા.
સોલ્ટ ને બસ પછી પાણી નાખ
હ હા હા હું પણ એવી રીતે જ બાંધુ હું જરા એટલે પેલું ખાણ પણ નાખું છું જરીક એટલે જરીક બોવ નહી હા હું પણ નાખું મારા પણ એટલે બહુ સોફ્ટ બને છે. બધાને બહુ ગમે છે. લોટ માંથી લઈ હ હા હા હું બે કલાક પેલા અ લોટ બાંધીને રાખું છું પછી બહુ સારું ફૂલે છે.
હા હા હા એટલે આપણે મજા આવે છોકરાઓને અલગ થાય થોડુંક
હા હા હા મારી બેન પછી ઘઉંનો લોટ મિક્સ કરે છે અડધું ને અડધો મેંદો લખે છે. તો એમ કે કે પછી આખા ખાલી મેદાાન બહુ હેવી લાગે છે તો એવું કરે છે.
હા હા હા એ પણ કરી શકીએ બે થઈ શકે હા.
હા હા ચાલો મેં હું મોૂકું છું આપણે પછી વાત કરીએ ને મેં વોટ્સઅપ પછી કરું છું ચાલો.
ઓકે ઓકે ચલો બાય બાય જય શ્રી કૃષ્ણ.
હા.